હલો
હલો
બસ મજામાં
હું શું કેતી હતી કે એક દિવસ શું થયું મારા ઘરે કે હું ખુબ બિઝી હતી અને મારી દીકરીને ભીંડાનું શાક ખાવાની ઈચ્છા થાય તો હું ઘરમાં ઘરમાં કામ કરું કે પછી બજારથી ભીડાલેવા જાઉ પણ આપણે અત્યારે એટલું સરસ છે કે આપણે બ્લિન્કીટ છે પછી ઝોમેટો છે આપણે કઈ પણ ઓનલાઈન મંગાવી શકીએ જેથી આપણે આપણો સમય બચાવી શકીએ અને એનાથી મારું મારી જે સમસ્યા સમસ્યા હતી કે હું ઘરનું કામ મૂકીને બહાર મારે શાકભાજી લેવા જવું પડે એવું મારે નહોતું કરવું પડ્યું પણ ઘર બેઠા મને વસ્તુ મળી ગઈ તા એક બહ સારી બાબત છે બરાબર ને
બરોબર બરોબર એકદમ બરાબર આજે છે ને એટલા બધા એ લોકો ઉદ્યોગો કરે છે ઘર ઘર આપણને નાની નાની દુકાનો પરથી પછી કોઈ શાકભાજી માર્કેટમાંથી એવી બધી કેટલી બધીઓ નાના નાના ઉદ્યોગો જે આવી રીતના ઓનલાઈનમાં જોડાયેલા છે એ લોકો છે ને શું કરે કે અમુક ઓફર હોય એ લોકોના કે આ એટલું એ લોકો વેચાણ કરે તો એ લોકોને ઓનલાઈનમાંથી બી એ લોકોને કોઈ પૈસા પ્રાપ્ત થતા હશે એવું કઈ છે એટલે એ લોકો એ લોકોને બી ફાયદો થાય છે કે પૈસા બી ડાયરેક્ટ એ લોકોના ખાતામાં આવી જાય છે અને આપણા બી આપણું ઘર બેઠા સામાન આવી જાય છે તો તમે જેવું કીધું આ બધા એપ છે એમાં આપણને એટલા બધા ફાયદા થાય છે આપણે ખાલી ઓર્ડર કરીએ અને આપણા ઘરે વસ્તુ પહોંચી જાય છે તો આપણા આજુબાજુના નાની નાની દુકાનોમાંથી બી આપણે ઘર બેઠા ઓર્ડર આપી દઈએ છી લોકો તે એમ બી નથી કે વસ્તુ સારી નથી આવતી હવે આપણને ખબર હોય છે કે આ બધી દુકાનોમાંથી જ આપણને દુ સામાન આવશે એટલે એ સસ્તી બી હોય છે અમુક વાર અને સારી બી આવે છે તો આ આપણને નાના ઉદ ઉધીયેગને આપણે સહાય આપી શકરીસકીએ છે આવી રીતના અને આપણો બી સમય બચી જાય છે અને આપણે આપણા ફેમિલી માટે આપણા પરિવાર માટે ટાઈમ બી કાઢી શકીએ છે તો બધે બને બાજુથી આપણને ફાયદો થાય છે તો આપણે આ ઉદ્યોગો કેટલા બધા સ્ટાર્ટઅપ થાય છે નવા નવા સાચું કે નહી
હું શું કેતી હતી કે આપણે કઈક આપણેે પણ કઈ નવું સાહસ કરી શકીએ જેવી રીતે આપણે બજારમાં જોઈએ કે શેની માંગ છે એ પ્રમાણે આપણે જેવી રીતે શાળા હોય તો શાળા ની બહાર જે છોકરાઓ છે મતલબ એ લોકોની શું માંગ છે કે જેવી રીતે બુક સ્ટોર હોય પેન્સિલ રબર ઇરેઝર સ્કેલ તો એ પ્રમાણે આપણે સ્ટાર્ટઅપ કરી શકીએ પછી આપણે આપણા ઘરમાંથી પણ ખાખરા છે અથાણા છે પાપડ છે એવી રીતે આપણે પણ શરૂ કરી શકીએ તો આપણેે એના માટે શું કરવું જોઈએ
પહેલે તો છે ને આપણે આ નાના નાના બધા સ્ટાર્ટઅપ કરવા માટે પહેલે તો આપણે એક વસ્તુ માટે આપણે રિસર્ચ કરવા પડે આપણે નાન આમ થુ એક રિસર્ચ કરવો પડે કે એક વસ્તુ માટે આપણે કેટલો સામાન જોશે એની કોસ્ટ શું થશે આપણે એને વેચશું તો એ કયા પ્રમાણે વેચશું એ બધું આપણે પેલા મૂલ્યાંકન કરવું પડે પછી આપણાથી એ સ્ટાર્ટઅપ થાય પછી આપણે કોઈ વેપારી હોય એ લોકોને મળવું પડે યા તો પછી નાના નાના ગ્રાહકો હોય ઘરોય ઘરના કોઈ ગ્રાહકો હોય જે લોકો આવી રીતના ફરસાણ કોઈ વેચતું હોય ચાકરી ઘોઘરા જેવા દિવાળીમાં બધા વેચતા છે પછી હમણાં તો પાપડની સિઝન બહુ ચાલે તો પાપડના ઉદ્યોગો ભી આપણે ચાલુ કરી શકી તો પાપડ માટે બી આપણે સેમ બધા મસાલો ને એ બધું આપણે એકઠ્ઠો કરે એનું ભાવ શું હોય એ બધું પ્રમાણે આપણે પ્રમાણ લગાવીએ અને પછી એવા માણસો શોધવા પડે જે આપણા વસ્તુ ખરીદી શકે ને એવી રીતના આપણું બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકીએ આપણે તો ધીરે ધીરે આપણું એક બે એક ઘર હોય બે ઘર હોય એમ કરીને આપણા કેટલા બધા અ કસ્ટમર બની જાય તો આપણું એવી રીતના ઉદ્યોગ ચાલુ થઈ શકે તમે શું વિચારો એમાં
હા હા મારો વિચાર કઈક એવો જ હતો કે ઘરે બેસીને નાસ્તો છે જેવી રીતે ઘોઘરા છે ખડખડીિયા છે ખાખરા છે અથાણા પાપડ એટલે હું વિચારતી છું કે જેવી રીતે બીજા લોકો કરે છે તો એ લોકો એ પણ પેલા વિચાર્યું જ હશે એવી રીતે હું પણ વિચારું છું કે મારે પણ કઈક કરવું છે એટલે એના માટે હું વિચારું છું કે આપે પેલા બજાર નું એવું સંશોધન કરીએ કે જ્યાં કેવી વસ્તુની માંગ છે ત્યાર પછી હું નાણાકીય આયોજન પેલા જોઈએ કે કેટલો ખર્ચો થાય એની અંદર કેટલોું રોક રોકાન કરવું પડે પછી આપણે કાનૂની નિયમોનોો અમલ પણ કરવો પડે કારણ કે જે વસ્તુ છે તેની એક્સપાયર ડેટ મતલબ દરેક વસ્તુને આપણે ધ્યાનમાં રાખવું પડે પછી એની ગુણવત્તા પછી ગ્રાહકને સંતોષ થાય એટલે એ બધી રીતે હું વિચારતી છું અને સ્ટાર્ટઅપ કરવાનું વિચારી રહી છું આ બધી વસ્તુઓ પછી ધીમે ધીમે થઈ જાય થોડું ઘણું આ ધંધો આગળ વધે પછી એની અંદર નવી ટેકનોલોજીનો યુઝ પણ કરી શકાય જેવી રીતે મશીનો લાવી શકાય જેથી કામ ઝડપથી થાય પછી બીજા લોકોને આપણે રોજગારી બી આપી શકીએ અને એટલે જેના લીધે દેશમાં આર્થિક વિકાસનો ફાળો બી આપણે આપી શકીએ ને જે સમાજમાં લોકોની સમસ્યા છે કારણ કે લોકો એટલા બિઝી છે આપણે લોકોની જે સમસ્યા છે એનો ઉકેલ પણ લાવી શકીએ સારું એવું કામ કરીને એટલે મને આ વાત બહુ એકદમ ગમી ગઈ અને બહુ સારી લાગી કે જેવી રીતે બીજા વિચારે છે તો આપણેે બી કઈક વિચારવું જોઈએ અને કરવું જોઈએ આ રીતે બધી વસ્તુઓનો અમલ કરવો જોઈએ થોડીક ધીરજ રાખીએ અને જોઈએ તમે પણ સાથ આપશો ને મને
હા જરૂર જરૂર તમને સાથ આપીશ તો મારા અહીં જ છે ને આમાં ગામ ગામમાં છે ને અમારા અહં તો એ બધા પાપડ બહુ વણે તો એ ધીરે ધીરે એ લોકોનો ઉદ્યોગ એટલો બધો વધી ગયો કે અમારા અહીંયા એક જ જણાએ તો શું કર્યું કે પાપ પાપડ બાંધવાનું અને પેલા લુવા પાડે ને એનું તો મશીન જ લઈ લીધું અને એ શું કરે છે હવે તો એ પહેલા તો પાપડ જ ખાલી વણતા હતા હવે તો શું કરે મશીનમાં લોટ બનાવીને લુવા પાડીને દુકાનમાં આપી જાય છે અમારે અહીં દુકાન છે તો એુ માં આપી જાય છે તો એ દુકાનમાંથી લોકો પાપડ વણવા માટે બી લઈ જાય છે એટલે એનો ઉદ્યોગ એટલું બધું આગળ વધી ગયું છે ને એ નાનું પહેલે ખાલી થોડાક જ ઘરમાં પાપડ આપવાનું કામ ચાલુ કરેલું હતું હવે તો એ આખા ગામ લોટ આપે છે અને ધીરે ધીરે હવે એનું ઉદ્યોગ તો બહુ આગળ વધી જવાનું છે એવું લાગે છે તો એ જોઈને તમે જેવું કીધું એ બધું જોઈને છે ને મને બી હવે ઉત્સાહ આવ્યું કે આપણે બી કઈ કરવું જોઈએ કે કે આપણે આપણા ઘરને બી સાથ આપી શકશું આપણો દેશનો બી આદર ઉદ્યોગ વધી શકે આ બધાથી કે ઘર ઘરથી વસ્તુ આવે છે તો ફ્રેશ હશે એકદમ સારી હશે નુકસાન હશે નહીં ને વસ્તુ બી એકદમ સારી ક્વલિટીની વપરાય એટલે એ બધું આપણે ચકાસી કરીને પછી આપણે ઉદ્યોગ સ્ટાર્ટ કરી શકશું તો આપણે એક તમે ચાલુ કરો એટલે પછી મને જણાવજું હું તમારો સાથ જરૂર જ આપીશ મને બહુ જ ગમશે એ કરરવાનું
આપડે એવા ઘણા બધા લેડીને જોયા છે કે જેવી રીતે આપણે જોઈએ કે ગુજરાતી થાળી છે ક્યાં ક્યાંથી છોકરાઓ હોસ્ટેલમાં રહી છે પછી મતલબ જેમને બહારનું જમવાનું નહીં ફાવતું હોય એવા ઘણા લોકો મોટે ભાગે ગુજરાતીઓ છે આપડા જ્યાં ત્ય ગુજરાતી થાળી જ શોધે છે તેમાં કેટલી બહેનો જોડાયેલી છે જે રોટલી કરે છે શાક બનાવે છે બના છે દાળ ભાત બનાવે છે એટલે આપણે ફક્ત એવું વિચારીએ કે આપણે ભણેલા હોયશું તો જ કઈ કરી શકશું પણ એવું નહી કે આપણે વ્યવસાય માટે પણ વિચારવું જોઈ અને આપણે ભણેલા હોય તો પણ એની સાથે પણ આ કરી શકીએ કારણ કે મને ખૂબ જ ગમ્યું ખૂબ જ ઝડપથી આપણે કરી શકીએ અને મતલબ આપણું જે ઉદ્યોગ સાહસ છે એ ધીમે ધીમે થોડું આગળ વધે આપણે માણસો રાખીને પણ કરાવી શકીએ બરાબર ને
હા બરાબર એકદમ બરાબર આપણે આપણે પહેલા નાનું થી ચાલુ કરીએ પછી ધીરે ધીરે આપણે એને વધાવી શકશું અને સાથે સાથે આપણે ટેકનોલોજી જેમ કે તમે કીધું એ બી આપણે એના સાથે પછી આગળ મેળવી શકીએ આપણું કામ એકવાર ચાલુ થઈ જાય પછી આપણે ધીરે ધીરે એને ઇમ્પ્રુવ કરી શકીએ એટલે એમાં આપણે નવી ટેકનોલોજીમાં શું હોય કે આપણે ઘર બેઠા આપણું સામાન બી આવી જાય અને આપણે આપણા ગ્રાહકોને બી કહી શકીએ કે અમે આવી રીતના સામાન મંગાવીએ છી એટલે અમારા સામાન બહુ સારો આવે છે અને પછી આપણું ઘર એવી રીતના આપણું ઉદ્યોગ વધે તો આપણે જેવું કે તમે પેલું બ્લિંકિટને એ બધાનું કીધું આપણે ઘર ઘર સામાન બી ડિલિવર કરી શકીએ તો એનાથી આપણો માણસોનું અ માણસો બી વધશે આપણા કામ કરવામાં એ લોકોને બી સહાય મળશે રોજગાર મળશે તો આ બધું તે નથી થશે એક નાનો ઉદ્યોગ ચાલુ કરશું ને તો થશે તો આ ખૂબ જ સારી વાત છે કે આપણે કંઈક વિચારીએ છે તો દેશમાં કેટલા બધા એવા લોકો છે જેને રોજગાર નથી મળતો ભલે ભણેલા હોય છે પણ તો બી રોજગાર નથી મળતો તો આ નાના નાના ઉદ્યોગો હોય એ લોકો શું કરે કે નોકરી નથી મળતી તો આવા નાના નાના કોઈ ઉદ્યોગો હોય એમાં કામ કરવાનું ચાલુ કરે તો એ લોકોને એથી અ ખૂબ સહાય મળે છે ને આપણે કેટલાક જોઈએ કે બાળકો બી હોય જે પાસ થયેલા હોય જે લોકો આગળ ભણવા માંગતા હોય એ લોકો બી આવા નાના નાના ઉદ્યોગોમાં જોડાય તો એ લોકોને એનાથી પ્રેરણા મળશે કે અગર આ લોકો કરી શકે તો આપણે બી આગળ વધીને કંઈક તો કરી શકશું અને બીજું કે આપણે આપણા પરિવાર વાળાને બી સાથે રાખશું તો એ લોકોને બી ગમશે હોને અને ચાલો પછી આપણે પછી ફરી કોઈ વાત પર વાત કરશું.
આવજો
આવજો હા ને હા